હાલ
હાલો
નમસ્તે નમસ્તે
કેમ છો
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું તારી સાથે શાકભાજી વિશે વાત કરવા માંગુ છું.
હા
આપણા રોજિંદા જીવનમાં શાકભાજીનું ખુબ જ મહત્વ હોય. શાકભાજી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને આપણને જરૂરી વિટામિન ખનિજ તત્વ, અને પોષણ આપે છે.
હા શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત પણ રહે છે.
સાચું કહ્યું. ઘણા લોકો શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ દરેક શાકભાજીમાં અલગ અલગ ગુણ હોય છે. જેમ કે ગાજર આંખો માટે સારું હોય છે, પાલક આયન માટે હોય છે. અને બટાકામાં ઉજા મળે છે. તેથી દરેક પ્રકારની શાકભાજી ખાવી જોઈએ.
હા અલગ અલગ શાક ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
આપણા દેશમાં ઘણી બધી જાતની શાકભાજી મળે છે. જેમ કે બટાકા, ટામેટા. રીંગણ, ભીંડા, કોબીજ. ફૂલગોબી, ગાજર, વટાણા. દૂધી, ના મેથીની ભાજી. એવી અલગ અલગ જાતની ભાજી પણ મળે છે. જેવી ઘણી શાકભાજીઓ લોકો રોજ રોજના ભોજનમાં ઉપયોગ કરે છે. દરેક શાકનો સ્વાદ અને બનાવવાની રીત અલગ અલગ હોય છે.
મને તો ભીંડા અને બટાકાનું શાક ખુબ જ ભાવે છે. તમને શું ગમે છે ખાવું વધારે?
મને બધું શાકભાજી ભાવે છે.
કારેલા પણ? સારું કેવાય.
કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે. ખબર છે તમને?
હા પણ મને કડવા લાગે છે. એટલે મને નથી ભાવતા.
કારેલા આપણું સ્વાસ્થ્ય સારું બનાવે છે. અને ડયાબિટીસ વાળા માટે પણ ખુબ સારું હોય છે.
મને ખબર છે.
ખુબ સરસ. આજકાલ લોકો બહારનું ફાસ્ટ ફૂડ વધારે ખાય છે. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેના બદલે જો આપણે ઘરનું તાજું ભોજન અને શાકભાજી ખાઈએ. તો શરીર સ્વસ્થ રહી શકે છે. બાળકોને પણ બાળકોને પણ નાનપણથી જ શાકભાજી ખાવાની સારી ટેવ પાડવી જોઈએ.
સાચી વાત કહી.
સારી ટેવ નાનપણથી જ શીખવી જોઈએ. શાકબાજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહી. પરંતુ ખેતી માટે પણ મહત્વપૂર્ણ છે. આપણા ઘણા ખેડૂતો મહેનત કરીને વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે.
હા લીલા શા
હા બોલો.
હા હા લીલા શાક સ્વાસ્થ્ય માટે સારા હોય છે.
હા ખેડૂતોના કારણે આપણને તાજગી અને સારી ગુણવત્તા વાળી શાકભાજી છે. હલો, હા, હા, હા, તમને ખબર છે. કે શાકભાજી આપણને ભોજન નુ શાકભાજી આપણા ભોજન નું મહત્વ ભાગ છે.
હા.
તો આપણે દરરોજ અલગ અલગ પ્રકારની શાકભાજી ખાઈએ. તો આપણું શરીર મજબૂત બને છે, શાકભાજીમાં રહેલા વિટામિન અને પોષક તત્વ આપણને ઊજા છે, આપે છે. અને બીમારીઓથી બચાવવાવામાં મદદ કરે છે.
હા, એટલે જ ડોક્ટર પણ શાકભાજી ખાવાની સલાદ. બાર ભોજન કરવાની ના પાડે છે.
હા, પણ અત્યારની પબ્લિક ખાલી. ફાસ્ટ ફૂડ ને, ફાસ્ટ ફૂડ જ ખાવામાં રસ ધરાવે છે.
સાચે જેના કારણે બીમાર પડે છે લોકો.
હા. અને તેમનું તેમને લીલા અમુક લીલા શાકભાજી ના નામ પણ નથી ખબર હોતા, અત્યારની અત્યારની પબ્લિક ને.
હમ.
અ ખાસ કરીને લીલા શાકભાજી, જેમ કે પાલક. મેથી, લીલા વટાણા અને. કોથમીર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા તત્વો લોહી વધારવા અને શરીરને તાજગી આપવામાં મદદ કરે છે.
મને પાલકનું શાક અને મેથી ના થેપલા ખુબ જ ગમે છે. શું તને મેથી ના થેપલા ગમે?
હા, મને પણ ગમે છે. શાકભાજીની ખાસ વાત એ છે. કે તેને ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે. આપણે શાક નું શાક. સૂપ સલાડ કે પરાઠા પણ બનાવી શકીએ છે. દરેક રીતે શાકભાજી ના સ્વાદ. અલગ અલગ લાગે છે, અને ખાવામાં પણ મજા આવે છે.
હા, એક જ શાકને અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી બનાવે છે.
ખુબ સરસ! લીલું શાકભાજી ખાતા રહો.
હા, ચોક્કસ.
હા, ચાલો. આજકાલ બજારમાં ઘણી જાતની શાકભાજી જોવા મળે છે. પરંતુ હંમેશા તાજી અને સારી ગુણવત્તા વાળી શાકભાજી લેવી જોઈએ. શાકભાજી ખરીદતી વખતે તેનો રંગ, તાજગી અને ગુણવત્તા જોવી જોઈએ. શું તમે જોવ છો?
હા, અમે જોઈને જ શાકભાજી લઈએ છીએ.
બરાબર, તમે શાકભાજી લેવા જાવ છો?
હા, અમે જઈએ છીએ.
બરાબર. વધારે સમય સુધી રાખેલી શાકભાજી નું સ્વાદ અને પોષણ ઓછું થઈ શકે છે.
હા, તાજી શાકભાજી વધારે સારી હોય છે.
હા, અને અત્યારે તો જેનું ખેતર હોય ને, એ ઓર્ગેનિક શાકભાજી જ ખાવાનું પસંદ કરે છે.
સાચી વાત છે.
પણ જેટલું તાજા શાકભાજી માંથી પોષણ મળે ને. એના કરતા વધારે ઓર્ગેનિક માંથી મળે છે.
હા.
આપણે શાકભાજીને સારી રીતે ધોઈને વાપરવી જોઈએ તમે ધોઓ છો.
હા અમે ધોઈને જ વાપરીએ છીએ.
ખુબ સરસ બઉ જ સરસ વાત કરી તમે. કારણ કે બજારમાંથી લાવેલી શાકભાજી પર ધૂળ કે ગંદકી હોઈ શકે છે ગમે તેવા જમ્સ પણ હોઈ શકે છે તેનાથી આપણે બીમાર પડી શકીએ છીએ. તેને સાફ કરીને ખાવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે.
સાચી વાત છે સફાઈ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા શાકભાજી નો બગાડ પણ ન કરવો જોઈએ. જેટલી જરૂર હોય એમની જ શાકભાજી લેવી જોઈએ. ઘણા લોકો વધારાની શાકભાજી. ફેકી દે છે પરંતુ તેનાથી ખોરાકનો બગાડ થાય છે. આપણે ખોરાક નું મહત્વ સમજવું જોઈએ અને અમુક લોકો. ફ્રીજમાં પણ રાખી દે છે તેથી અમને. સમજાવવું જોઈએ આપણે કે કાજું શાક પછી ખાવું જોઈએ.
હા ખોરાક નો બગાડ ન કરવો જોઈએ અને તાજો ખોરાક લેવો જોઈએ.
હા. મને લાગે છે કે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં શાકભાજી નું મહત્વ તો સમજવું જ જોઈએ સ્વસ્થ જીવન માટે. સારું ભોજન જરૂરી છે અને સારા ભોજનમાં પછી નું સ્થાન સૌથી મહત્વનું છે.
સાચી વાત કહી.
શાકભાજીી વિશે જેટલું જાણીએ એટલુંજું છે. શક પછી માત્ર ભોજન નો જ સ્વાદ નથી વધારતી પરંતુ આપણા શરીર ને અંદર થી મજબૂત પણ બનાવે છે બહાર પણ થી જ જો આપડણે શાકભાજી ખાવાની ટેવ પડે. તો આગળ જઈને સ્વસ્થ આગળ જઈને સ્વસ્થ આપણું સારું રહી શકે છે.
હા. સારી ખાવાની તેઓ જીવનભ કામ આવે છે.
હા. આપણા ઘરમાં રોજ અલગ અલગ પ્રકારના શાદ બનાવવામાં આવે છે. ક્યારેક બટાટ નું શાક ક્યારેક ફિંગન નું શાક તો ક્યારેક મિક્સક બનાવવામાં આવે છે. મિક્સ શક માંથી ઘણી બધી શાકભાજી ભેગ થતી હોવાથી તેમાં ઘણા પુરુષક તત્વો મળ્યાશે.
હા મિક્ શક પણ મને ખુબ જ ભાવે છે.
ખુબ સરસ સાતપજી આપણા પર્યાવરણ સાથે પણ જોડાયેલ છે. ખેડૂતો જમીનમાં મહેનત કરીને શાકભાજી ઉગાડે છે. તેઓ સમયસર પાણી આપે છે ખાતર નાખે છે. પાકની સંભાળ રાખે છે તેમની મહેનતને કારણે જ આપણને વિવિધ પ્રકારની શાકભાજી મળી રહેહી છે.
હા ખેડૂતોની મહેનત નું સન્માન કરવું જોઈએ.
આજકાલ ઘણા લોકો ઘરમાં પણ નાની નાની જગ્યા માં શાકભાજી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે ખુબ સારી વાત છે. તેને ઘર બગીચ ઘર બગીચ કહેવામાં આવે છે. એ લોકો ઘરમાં જ બગીચો બનાવે છે તેથી એને ઘર બગીચો કહેવામાં આવે છે. જો ઘરમાં ચૂક્યા હોય તો આપણે કોથી મરચા ટમેટા. જેવી નાની નાની વસા પછી સરળતાથી ઉગાડી શક્યો છે.
હા. ઘરે થી ઉગાડેલી શાકભાજી તો વધારે તાજી હોય. હા.
હા અને તને. ઉગાડવાથી આપણને કુદરત સાથે જોડાવાનો મોકો મળે છે. બાળકોને પણ છોડ અને ખેતી વિશે જાણકારી મળે છે. આ એક સારી કેવું છે જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
સાચું છે છોડની સંભાળ રાખવી પણ જરૂરી જ છે.
શાકભાજી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણેે નિયમિત રીતે શાકભાજી ખાઈએ સ્વચતા રાખીએ અને ખોરાકનો બગાડ ન કરીએ તો આપણું જીવન વધુ સારું બની શકે છે. અને સ્વસ્થ શરીર માટે સંતુલિત આહાર ખૂબ જરૂરી છે.
સ્વસ્થ રેહેવા માટે શાકભાજી ખાવી જ જોઈએ સાચી વાત છે તમારી.
હા, મને તમારી સાથે વાત કરીને આનંદ થયો.
મને પણ, આભાર.
આભાર.